હા.
હાલો.
હલો.
હાલો.
હા બોલો.
હો મજામાં?
હા તમે?
હા, મેં પણ મજામાં. થઈ ગયું ખાવા પાણી?
ના ના બાકી છે હજુ તો વાર છે. તમારે?
હજુ બાકી છે હવે. કરીએ છો અવે શાંતિ થી ત શું ખાનારા નવ વાગ્યા હવે શું કરવાનું અત્યારથી ખાવા કરીન
આમારે એવું જ છે.
નવ તો વાગે જ અમારે.
અમારે પન એવું જ છે.
હમ્મ, કોક દિવસ સાડા નવ થાય બઉ તો બઉ બસ સાડા નવ.
હા.
પછી નહીં તાતે. બોલો બીજું નવરા બેહેરીને શું કરવાનું?
હા એજ ને.
આંતર તો ટાઈમ બી નહી જોતો નહી રાત નો તો? રાતનો તો ટાઈમ બી નઈ જતો એમને એમ. કંટારો આવે શું કરવાનું. તારી આ ગોયરો આપડે ક્યારથી છે?
ગયરો કદાચ પચીસ તારીખ થી છે.
આ બધા પચીસ કે અડધા કે છે વીસ એલા મેં કો વીસ હોય તે લગીન તો દશામાં ના આઈ જાય?
હા, દશામાં પણ આવશે જ ને પણ ગોયરોનુ આજે મેં પૂછ્યું હતું એક ફ્રેન્ડને કેતી તી પચીસ તારીખ થી છે.
એવું છે ને અમાર તો અડધા આજે અડધા કાલે પછી મેં કો ચલો આપડે મેલ દે હમ્મ. તો પછી મેં કુ ચલો મીલ દો આપડે આપડે સંતરામ મંદિર માં લખેલું હોય એ પ્રમાણ કરીશું. તા શું આપડા તહેવારોય એક બી એક બી તેહવાર આપડા એવા છે કે બરોબર જાય એક બી તેહવાર. તારી બે ચોથ આવે ઘણીક વાર બે અમા અમાંસ તો ના હોય પણ બપો પછીની હોય કે વ્હસ એક દિવસ ની હોય એવું અમાસમાંય એવું હોય અજ આપડા તહેવારો એવા હોય છે શું કરવાનું.
બ અગિયારસ માઈ નહી જતા બેબે અગ ગયારસો થઈ ગઈ સે અવડે કે નહિતો ખબર જ નથી પડતી.
બે દિવસ ખાવ સા બુદાડા કીચડી ત્યા શું. પેલું સ્ટેપતસ નઈ જોતા. હમ્મ, હા. અમુક વાર તો સ્ટેટસ નઈ જોતા.
હા.
કેવું હોય છે કે એક જણ અગિયારસ કરેને આખું ઘર ખાય સાબુ દાડા ની ખીચડી.
હા, અમુક વાર તો આજે અગિયારસ કરી હોય તો પછી ખબર પડે કે કાલે છે અગિયારસ હા
હાતી એવું જ છે શું કરવાનું?
ગયરો કદાચ પચીસ તારીખ થી છે, વ્રત સત્યાવીસ થી એવું કંઈક છે.
સારૂં કદાચ અમદાવાદ વારા કઈક પ અ પેલી એ લોકો નું હોય છે ને અમદાવાદ વારાને આપડે એક દિવસ થાય ને તો એ લોકોને અમદાદ વારાને બે દિવસ થાય એ લોકો અમાસેય લેય છે ક આપડે પડવેથી લઈએ એ લોકો અમાસે થી લેઈ દશામામાંય એવું હોય છે. અમારે અઈયા પડવે થી લેય એ લોકો અમાસ થી લેય આપડે અયા એક દિવસ નડિયાદમાં થયો હોયને તો અમદાદ વારાને બીજો દિવસ ચાલુ થયો હોય એવું છે અમદાવાદમાં એવું છે. હ અમદાવાદમાંય એવું છે. આપડે એકય તેહવાર એવું છે કે હરખા જાય તહેવારો તાર શું દિવારી માયે એવું હોય છે. અડધી કારી ચૌદસ હાજે માના ની અરધી ધંતેરસ હવારમાં અ તારે નઈ
અ અડે ત્રણ ચા વરષ થી બઉ હોય છે. અને વચ્ચે પડતર દિવસ હોય પછી દિવાળી હોય પછી બેસતું વરસ એવું કઈક બધું બોઉ થઈ ગયું છે.
તારે એક તહેવાર હારો નઈ જતો કળયુગ પ્રમાણે ભગવાનેય એવા થઈ ગયા શું કરવાનું? ભગવાન કે છે કે દસામાં આવતા મહિને કઈક કઈ તારીખ છે જોવું પડશે કેલેન્ડરમાં એ બી
અત્યારે તો લોકો એમાં બી કેટલી મોટી મોટી મૂર્તિઓ લાવવા માંડ્યા સે હે પેલા તો ઘરમાં નાની નાની મૂર્તિઓ અતી અતે તો દસામાં પન
હ
ગણપતિ ની જેમ મનાવા માંડ્યા છે મોટી મોટી મૂર્તિઓ લઈને જગ્યા તો
તમાં પણ દશામાં એટલે દશામાં બકા ગણપતિન જેમ ના લવાય એ તો તમન તાકાત હોય ને સ્થાપના કરવાની અને એમનું તો દશામા નું તો કેટલું બધું પાડવું પડે
એટલું હોય ને ફોન માં એમ અમુક લોકો લાવતા હોય છે બહાર બધા મળીને
પેલા લોકો કેવું આલોકો જે પેલા લોકો બહુ માને દરબાર છે પછી આ અમુક અમુક નઈ કેતા એ લોકો ઘરમાં બહુ હોય દસ માં જોકે દશામાં તો બધા કરે અમારે તયે લાવે છે અમાર તો અમાર ઘર આગાડ આવી રીતના મોટી મૂર્તિ મેનને ઈ પેલા બહુ લાઈન થતી હતી આવી રીતના દશામાંની જ્યારે પૂજા ને એવું કરવાનું હોય ને તારે
હા હા
તો થોડોક મહિમા ઓછો થઈ ગયો છે દસામાનો પણ અડધ અર્ધા તો માને જ છે હો અર્ધા તો માને છે હમ
બી અત્યારથી સુરત માં જોઓ ની મૂર્તિઓ લાવવાની ચાલુ કરી દીધી
સુરતમાં તો અક્કલ કામ ના કરે પણ તીજી તીજી ચોથી સાલ જોયલું સુરત નું મૂર્તિ લાવતા પેલા સાત સાત ફીટ એ લોકોને ગણપતિ માં પેલા ગાડા એક જણા એ ઉપર ગણપતિની ઉપર વાયર અડ્યો અડાી દીધેલું લોખડું તો કરંટ નતું લાગ્યું બે જણ નહતા મરી ગયા સુરતમાં તારે મોબાઈલ માં આલું પેપર માં આલું ટીવી માં આયલું
સુરતમાં શું અમારા ખંભાત માં પણ એવું જ છે બધા દરિયે વિસર્જન કરવા જાય ને ગણપતિ ન તો ત્યાં આગળ બધા વાયરો માટે ચડ્યા જ હોય થબલે પેલું એ લઈ લઈને લાકડા લાકડા લઈ તો બે જણા એવા ચોટી ગયા તો મરી જ ગયા
હા તે આ મેન વાયર હમ અરે તના થય સુરતમાં તો તનો તય માણસ મરી ગયો કારણ કે જો લોખંડ ની એ લોકો પેલા એમાં લઈને આવતા હતા પણ લો લોકોખની ગાડી જેવું નહી આવતું એમાં મોટી દઈ ને મૂર્તિ હતી એ લોકો પા ગે છે અંગુઠે લોખંડ ની પાઈપ હતી અને તે કડાાઈ ઉપર તે સીધો કરંટ ટ અંગુઠ લાગ્યો ગયોને તો ત ના તૈજ મરી ગયા
લોખંડ ની પાઈપ લેવાય લાકડા ન લેવાય
તારે અને મેન વાયર પાછો
એકદમ હોય
પણ મીનવાયો ર તો પાછું તારે આ લોકો
લાવવાની શું જરૂર છે નિનીલા તો બી થશે જ ને ભગવાન ની પૂજા દેખા દેખી એમાં હ
ટસલમાં રે એ કે શક આપડી ગણપતિની મૂર્તિ આવી છે ને તો આપડે મોટી લાવશું પર ચલો આપડે મોટી લાવશું
ડીજે ને બધું કરતા હોય છે ડીજેમાં કેટલો ખર્ચો કરતા હોય છે
હમ ડીજેમાં એવું જ કરે છે ને ડીજેમાં શું બધામાં અતા તો ફરી ફરીએ ગણપતિ આવે ને ફરી ને ફરી આવી રીતના પ્રગ્રામો થાય
હા એ વાત સાચી બધા દસ દિવસ ના પ્રોગ્રામો ગોઠવી જ દે
હા આ ઈજ એ એનોલિસ્ટ એ પાછું ક્યા દિવસે આજ બીજા દિવસે આ છે એવી રીતના પ્રગ્રામો પણ એટલું ખરું સાાવ હમ એ એક જોતા શ્રાવણ મહિનો આવ્યો ને કે આપડા તહેવારો ચાલુ થયા નહી.
હા એ વાત સાચી હા.
હવે આપડા તહેવારો ચાલુ થાય ને ગુજરાતી ના એટલે સારું લાગે આપડા હા ઉતરાયણ જતી રે ને ઉત્તરાયને જતી ને એટલે પછી આપડ ના ગમે કારણ કે આપડા તહેવારો નહી આવવાના પછી. એમ નમ બેહેરીવાનુ ન અને હવે શ્રાવણ મહિનો આવેને એટલે દશામાં આવશે રક્ષાબંધન આવશે રક્ષાબંધન પછી ગણપતી જન્માષ્ટમી પછી આપણા ગણપતિની તૈયારીઓ કરવાની
હા બધા તો અત્યારથી ગણપતિ ની રાહ જોઈ રહ્યા છે, મબઈ બઈમાં થઈ ગયા ને એમના પગના પૂજા સ્થાપના થઈ ગઈ ને
હા તારે
અત્યાર તો પણ અમારા ખંભાત માં તો નાચ પાડી દીધી છે. ગણપતિ બધા મૂર્તિ મૂકી મૂકીને દરિયાઈ જતું જ રહેવાનું વિસર્જન માટે રહેવાનું નહી કેમ કે દર વર્ષે બધા આવી રીતે મરી જતા હોય છે, અન પોલીસ
થી
હા નડ્યાતન
હા હા એટલે તમારે કોઈ ખંભાત હશે
હા હા મારા મામાન ઘર ત્યાં છે ને
હમ્મ હમ્મ એટલે જતા હશો નહ ખંભાત તમે
પણ હું એક વખત ગઈ નથી જોવા હજુ તો હું ગયો જ નહી જો હા ગણપતિ નું નહી જોવા ગયા આ બધું કે છે ને ત્યાં બહુ મસ્ત થાય છે, ત્યાં આગળ તો પણ અત્યાં બધા આવું કરી કરીને બંધ કરાવ દીધું છે, પોલીસ વાળાઓ એ
એ તો આપડે એ નડિયાદ માં એવું જ છેને, મૂર્તિઓ નંદાની જ લાવવાની મોટ
બધા મોટી મોટી મૂર્તિ લાવે તો પછી કઈ જાય બધા
સારે આપડા નડિયાદ માં એક વાર કેનર માં નહતું જોયું, એક લાશ હતી છોકરો ડબગનનો મરી ગયેલો સેલ્ફી પાડવામાં એનો પગ ખસી ગયો, સેલ્ફી પાડવામાં, પગ ખસી ગયો
હા
એમાં એ મરી ગયો ને તો કેટલી બધી લાશ એની ફરવા માટે તો કઈ કઈ લોકો તરી ગયા જોયુ તો લાશ એની કઈ ખબર ગણપતિની પેટ હોય ને એની અંદર એમાં તો ધડ ને એવું બધું અ માથું એવું બધું વાગરી ગયેલૂ
હા
ઘણી માટી હતી ને એને લીધે એની લાશ ના આગળ ગઈ
એવ
એ લાશ જ ના ખસીને આગર, એટલે એવુ થયું, અને આ ગણપતિ નું તો કેવું ચીકણી ના હોય માટી
હા હા હા.
એટલે
કેમ છો સુનીલ કાકા, મજા મા તમે એ કઈ નહ તો ઘરે મહેમાન આયા ને એમને કેતી હતી અમારા ત્યાં તો દરિયાઈ ઉતરાયણ પણ થાય, ખંભાતમા
હા હા હા એ તો મને ખબર છે, તો એ દરિયાન છેલ્લી ઉત્તરાયણ પર આવે
હા એ પણ મેં હજુ ક અત્યાર સુધી જોઈ નથી.
હમ્મ
ત્યાં છો બાર મજા જય મહારાજ બોલો.
હા હા તમારા આવું કોક નો અવાજ થાય ને તો તમારા આઘુ જતું રેવાનું ન કર તો તમારી. ફોન કટ થઈ જાય આપડે.
એ અચ્છા એમ
હ.
સાર મને કોને